હલો. હલો. હલો.
હલો.
આ મારો અવાજ આવી રહ્યો છે તમને.
હા હા આવી રહ્યો છે.
નમસ્કાર.
નમસ્કાર.
હા કે છ તમે?
બસ મજામાં.
તો આજે આપડે થોડી વરસાદી ઋતુ વિશે વાત કરીએ.
હા હા.
અત્યારે વર્ષ સાદી ઋતુ ચાલી રહી છે. તો એટલે એવું વિ વિચાર આવ્યો કે આજે વરસાદ વિશે વાત કરીએ બરાબર છે ને.
હા બરાબર છે વાતાવરણ જ એવું છે અત્યારે.
બહ સરસ વિષય છે વરસાદી ઋતુ વર્ષના સૌથી સુંદર સમયમાંથી એક ગણવામાં આવે છે બરાબર ને.
હા હા. વરસાદની ઋતુમાં આપણને એવું જોઈએ, તો અત્યારે આપણને આહલાદાયક વાતાવરણ લાગે, આમ ગરમી નો માહોલ વધારે લાગે થોડો. પણ વરસાદ આઈ જાય, પછી હા. હા ઠંડી એ ઠંડો માહોલ થઇ જાય.
હા અને વરસાદની પહેલી પહેલી જારે વરસાદ પડે એટલે કે પહેલો વરસાદ જારે પડે છે ત્યારે માટી સુગંધ આવે. ત્યારે તો ખૂબ જ મન મોહકા એટલાદાક આનંદ હોય છે જે માટીની ખુશ્બુ હોય છે. ખ તો ભૂલ અંતરમાં સુધી આપણને પ્રવેશી જાય છે એવી ખુશ્બુ હોય છે એમ.
હા હા દર વર્ષે જયારે પેલો વરસાદ આવે, ત્યારે માટીમાંથી અનોખી એમ કે સ્મેલ જ આવે અનોખી. અને આપણને એમ જ થાય કે આ, આહલાદાયક વાતાવરણને, આપણેે રસપ્રદ કરીને માણ્યા જ કરીએ એમ. હા હા. એમાં
એ સુગંધ બહુ જ ગમતી હોય છે, એવું લાગે છે કે કુદરત જે છે ફરી જીવંત થઇ ગઈ એવું.
હા હા એમ થાય કે જો વૃક્ષોમાં અત્યારે જોઈએ તો વૃક્ષો સાવમ નિર્જીવ કેમ બની ગયા હોય એવા કારણ કે ચૈતર મહિનો ગયો હોય એટલે એમાંથી જે પાંદડા હોય, એ બધા ખરી ગયા હોય. અને અત્યારે તો થોડો વરસાદ આવે એટલે તો એમ થાય કે આ ધરતી માતા એ જાણે લીલી ચાદર કે ઓઢણી, જે કહી શકીએ એવું જે પહેરું હોય, એવું લાગે આપણને વાતાવરણ.
તમારી વાત એકદમ સાચી છે જ્યાં જ અને વરસાદથી શું થાય તો કે વૃક્ષો છોડ ફૂલો બધામાં ગાજગી લીલા છમ બની જાય છે એ વાત તમે કીધી, કે જ્યાં સુધી જુઓ ત્યાં સુધી હરિયાળી જ આપણને જોવા મળતી હોય છે. વરસાદી ઋતુ જે છે પર્યાવરણ માટે ખુબ જ મહત્વની હોય છે, કારણ કે પર્યાવરણને જે છે બહુ સારું એવું પર્યાવરણ એ બનાવી દે છે, હરિયાળી ચલાાવ દે છે, પછી ખેડૂત ખેત ખેતરોના ખેડૂત રહેલા હોય છે એને પણ ખૂબ જ વરસાદથી ફાયદો થતો હોય છે પાકને ઉૂતા પ્રમાં પાણી મળડી રહેતું હોય છે જેના કારણે એનો પણ પાક ખૂબ જ સારો બની જતો હોય છે એટલે આવી રીતે વરસાદ જે છે. ખૂબ જ ઉપયોગી બને છે એમ.
હા હા એમાં એવું છે કે ખેડૂતોને જે પાણીનોો સંગ્રહ કરવો હોય એ ભૂગર્ભ જળ એટલે કે કુવાઓ દ્વારા દારમાં જે પાણી નીકળે છે એ જળનો સંચાર કરવા માટે નાના નાના ઝરણાઓ બાંધવા પડે અને નાના નાના એની માટે. ચેકડેમો બાંધે અને જે વરસાદ પડે એ બધું પાણી એમાં ભરાઈ જાય પછી જયારે આખા આખા છલોછલ ભરાઈ જાય એટલે પછી દાળમાં નવા પાણી આવે કુવામાં નવા પાણીને આવે. બધી સરવાણા ફૂટવા માંડે બહુ જ વરસાદ પડે ને ત્યારે એટલે ખેડૂતોને આ ઋતુ થી બહુ જ સારું થાય એમ કે કે પોરનું જે પાણી હોય સંગ્રહ કરેલું એ પતવા આવ્યું હોય, કારણ કે ઉનાળું પાક વાવ્યું. હોય ને, એમાં પિયતમાં વપરાશ થઈ ગયો હોય.
તમારી વાત એકદમ સાચી છે, વરસાદથી ભૂગર્ભ જળનું સ્તર વધતું હોય છે, નદીઓ તળાવો એ બધા પણ ભરાઈ જતા હોય છે, અને પાણીની ઉપલબ્ધતા પણ વધતી જતી હોય છે, આ તો બધું ખરેખર ખૂબ જ મહત્વનું છે, કે પાણી વગર જે છે એ જીવન શક્ય જ નથી આપણું આમ. આપણે પાણી વગર જીવન જીવવાની કલ્પના જ ના કરી શકીએ.
હા હા. અત્યાર તો આપડે અત્યાર તો એવો માહોલ છે ગરમી ગરમી, તો આપડે એક કલાક પણ આપણે પાણી વગર ના કાઢી શકીએ.
એકદમ સાચી છે, અને વર્ષ એ બધું તો બહુ જ મહત્ત્વનું પાણી જે છે એ, પણ વરસાદ અને પ્રકૃતિના જળ ચક્ર જે છે એ ખુબ જ અગત્યના ભાગ ભજાવતા હોય છે, તો ખુબ જ વરસાદ જરૂરી છે જ પણ બધા લોકો ઘણા બધા એવા લોકો જે છે કે એના માટે પણ વરસાદ જે છે, એ બધા લોકો માટે ખૂબ જ જરૂરી બનતો જાય છે, સાચું એવું છે કે પાણીની અછત અને ખેતીમાં જો હોય તો ખે તે આપણને થાય પણ જો પૂરતા પ્રમાણમાં વરસાદ આવે તો ખેતરમાં પાક પણ લીલા છમ જેવો ઊડી નીકળે છે એટલે પાણીનું અને વરસાદનું ખૂબ જ મહત્ત્વ છે.
તો આપડે અત્યારે તો જોકે પાક આપડે થઇ જાય હે, વરસાદ ચાલુ હોય ત્યારે ઓછો પિયત આપવું પડે પણ જયારે ચોમાસુ પાક અને ઉનાળુ પાક જયારે આપડણે પકવવા હોય તો આપડે એના માટે સંગ્રહ કરેલું હોય તો જ એના દ્વારા આપણે એનું પાકનું લઈ શકીએ, નહીતર પાક આપણે લઈ શકીએ નહી.
હા તમારી વાત એકદમ સાચી છે. વરસાદી ઋતુમાં પ્રાણીઓ પર પણ ઘણી અસર થતી હોય છે. કે ઘણા પ્રાણીઓને પાણી અને ખોરાક જે છે સરળતાથી મળી શકે કે છે પક્ષીઓ પણ વધારે સક્રિય જોવા મળતા હોય છે કેમને પાણી જે છે એ ગોતવા ના જવું પડે ઉનાળા અને શિયાળાની જેમ ઘણી બધી જગ્યાએ જે છે એને પૂરતા પ્રમાણમાં પીવાના પાણીની જે છે મળી રહેતું હોય છે એટલે એમના માટે પણ પ્રાણીઓ અને પક્ષીઓ માટે પણ ખૂબ જ વરસાદ જે છે એ જરૂરી છે અને વરસાદમાં મોરનાં નૃત્યો પણ ઘણા બધા પ્રસિદ્ધ છે આ વાતની તો તમને ખબર જ હશે ને
હા હા મોર તો જાણે આ થનગન થનગન નાચતો હોય કળા કરતો હોય અને એ વાતાવરણ જયારે આપને નજરે પડે એ આમાં માહોલ જયારે વસ્તીનું પ્રમાણ વધારે હોય અને ગીચ એરિયો હોય ત્યાંનો મોર જોવા મળે. પરંતુ જંગલ જેવો એરિયો હોય ત્યાં તો વાતાવરણ સારું હોય. એટલે આ વરસાદ ધીમો ધીમો ચાલુ હોય ત્યારે તો એનું નૃત્ય એવું જોવા જેવું જ હોય છે. કંઈક અલગ જ હોય છે. એ નજરે નિહાળીએ ત્યારે જ એનો ખ્યાલ આવે આપણને.
હા, તમારી વાત એકદમ સાચી છે. વરસાદી ઋતુમાં બીજા કયા કયા પ્રકારના ખોરાકો જે છે વધુ લઇ શકાય છે. તો જેવા કે જે છે ગરમ ગરમ ચા. હા વરસાદ જેવો આવ્યો નથી કે આપણને. ચા પીવાનું તરત મન થઈ જાય. પછી ભજીયા ખાવાનું મન થઈ જાય, ગાંઠિયા જે છે, મકાઈ, સૂપ-વિવિધ લોકો ગરમા ગરમ નાસ્તા બનાવતા હોય છે ને જમવાનું બનાવતા હોય છે. તો હવે વરસાદી વાત વાતાવરણમાં આવી બધી ગરમા ગરમ વસ્તુઓ ખાવાની જે છે ખૂબ જ મજા પડતી હોય છે, ખરેખર. ખર વરસાદનું વાતાવરણ જે છે, લોકો ખો લોકોને જે છે એ આનંદિત બનાવી દેતું હોય છે, પરંતુ વરસાદની કેટલીક મુશ્કેલીઓ પણ હોય છે ને.
હા, હા.
હા, તો એ મુશ્કેલીઓ જે છે એ એવી છે કે રસ્તાઓ પર વધારે પ્રમાણમાં અમુક જગ્યાએ જે છે પાણી ભરાઈ જતા હોય છે, જેના કારણે લોકોને જે છે વાહન પણ ચલાવી નથી શકાતું અને ચાલી પણ નથી શકતા, તો ખૂબ જ મુશ્કેલીનો મુશ્કેલીઓ પડતી હોય છે. વધતી જતી હોય છે. ક્યારેક તો અમુક જગ્યાએ તો પૂર જેવી પરિસ્થિતિ પણ જે છે સર્જાઈ શકતી હોય છે. એટલે વરસાદી ઋતુ ઋતુમાં જે છે ઘણી બધી પ્રકારની નુકસાની પણ આપણે વેઠવી પડતી હોય છે.
હ, એમાં એવું છે કે રોડ ઉપર જયારે વરસાદ વધારે હોય અને રોડ ઉપર ખાડા પડ્યા હોય, ત્યારે ઘણી વખત તો ખબર જ નથી પડતી કે આટલા આટલા મોટા વિશાળ ખાડા છે, અને ઈ વાહન બખાબખી એમાં ફટકાતા હોય છે, પંચર પડતા હોય છે, અને ત્યારે એ વાહન ચાલકને બહ જ આપત્તિ ભોગવવી પડતી હોય છે.
હા, તમારી વાત એકદમ સાચી છે, અને વરસાદી ઋતુમાં કેવું કે મચ્છરોનું, જીવજંતુઓનું પ્રમાણ પણ હે વધી શકે છે, જેના કારણે આપણને લોકોને બીમારીની સંભાવના પણ વધારે થતી હોય છે. એટલે, આપણે ત્યારે આપણે શ્વાસ ત્યારે અને બધી બાબતોનું જે છે, એ ધ્યાન રાખવું જોઈએ, અને ઘણા વરસાદી ઋતુમાં કેવું કે પ્રવાસન, ઘણા બધા ફરવાની મજા આવતી હોય છે, જેમ કે કુદરતી સ્થળો છે, પછી પહાડો ઉપર જવાનું, ઝરણાઓનું સૌંદર્ય માણવાનું. આ બધી વસ્તુઓ જે છે, એ આપણને વરસાદી ઋતુઓમાં મજા આવતી હોય છે. તો આજે આપણે ઘણી બધી વરસાદી ઋતુઓ વિશે વાત કરી, તો એમાં મને પણ આનંદ થયો, અને તમને પણ આનંદ થયો હશે. તો આભાર તમારો.
હા હા, મને પણ ઘણો જ આનંદ થયો, કારણ કે અત્યારે વરસાદની ઋતુ ચાલવાની છે, ત્યારે આપડે આ એના વિશે વાત કરી, તો બહુ જ મજા પડી. સારું, તારે બીજા ટોપિક પર મળીશું.